હ મિત
શું તમને મારો અવાજ આવી રહ્યો છે?
હ મિત્ર આવી રહ્યો છે. મારો અવાજ તમને આવી રહ્યો છે?
હા મિત્રો તમારો અવાજ પણ મને આવી રહ્યો તો મિત્ર શું કરી રહ્યા છો તમે હાલે?
કઈ નહીં મિત્ર બહાર થોડું ફરવા ગયો તો અત્યારે આયો છું. અને અત્યારે તો ફ્રી બેઠો છું.
અચ્છા તો તમે ફ્રી જ છો એમ ને, મિત્રો તમને બહાર ફરવાનું ગમે છે ખ
હા બહાર ફરવાનું ખુબ જ છે.
હું ડેલી વોક પર જતો હોય છું ગ્રાઉન્ડ પર પણ જઉં છું.
અચ્છા અચ્છા તો ખુબ જ સારો એવ તમે એમાં પણ રસ ધરાવો છો તો મિત્ર. હમ આજે મારે. તારી સાથે મારા સૌથી ફેવરીટ તહેવાર વિશે અ વાત કરવી છે. મિત, ત્રતા શું તમે મને સાથ આપશો?
હા મિત્ર.
હમ, આમ તો આપણા ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં તહેવારોની કોઈ કમી નથી. જેમ જોઈ લે કે આપણે દિવાળી, નવરાત્રી, હોળી, જન્માષ્ટમી પણ આ બધામાં અ મારો જે સૌથી પ્રિય તહેવાર છે એ છે ઉત્તરાયણ. હ ઉત્તરાયણનું નામ. પડે ત્યાં જ મનમાં એક અલગ જ રોમાંચ આવી જાય. આ તહેવાર ની મજા જ કંઈક અલગ છે આખા વર્ષમાં માત્ર બે જ દિવસ એવા હોય છે જયારે આખું ગામ આખી સોસાયટી અને આખો પરિવાર. એક જ છત નીચે એટલે કે ઢાબા પર ભેગા થઈ જાય છે. હમ તને ખબર છે મિત્ર! ઉત્તરાયણની ખરી મજા માત્ર એ બે દિવસની નથી હોતી. પણ એની પહેલા જ તે અઠવાડિયા. દસ દિવસ પહેલાની તૈયારી શરૂુ થઈ જાય છે ને! ખરી મજા તો એમાં જ છે. તહેવાર નજીક આવે એટલે સાંજના સમયે બજારમાં જે રોનક હોઈ ગલીએ-ગલીએ પતંગો ના સ્ટોલ દોરા પાવાના અડ્ડાઓ, જીડીયો કરવાની લાઈનો, એ વાતાવરણ જોઈને મોજમાં આવી જવાય છે. રાત્રે મોડે સુધી દોરા, પાવીને. ફિરકી વીંટાળવી, પતંગોમાં કના બાંધવી, આ બધી નાની નાની વાતોમાં અશલી ખુશી છુપાયેલી હોય છે. અને પછી આવે છે ચૌદ જાન્યુઆરી. અને એ સવારે જ સવારે. સૂરજ ઊગે એ પહેલા તો આંખ ખુલી જાય. ઠંડો ઠંડો પવન વાતો હોય. પણ મનમાં એવો ઉત્સાહ હોય કે ઠંડીનો જરાય અહેસાસ નથી. ના ધોઈને ગરમ ચા પીને, હ સીધા ધાબા પર પહોંચી જવું. ધાબા પર જઈને આકાશ તરફ જોઈએ તો આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાયેલું દેખાય છે. ચારે બાજુથી બૂમો સંભળાતી એક કાપીયો બોલો. મ્યુઝિક સિસ્ટમ પર મોટા અવાજે ગીતો ગાવા. અને આખા ગામમાં એક અલગ જ ઊર્જા દોડતી હોય છે. મને તો ખાસ કરીને, દોરો ખેચવાની અને પેચ લડાવવાની ખૂબ જ મજા આવે છે. સામે વાળા ની પતંગ કાપીને જે કાપી્યો છે એની બૂમ પાડવાની મજા આવે છે. અને મિત્રો એ દુનિયાના કોઈ સુખ આગળ કાંઈ નથી. હ અને હા જો પોતાની પતંગ કપ, કપાઈ જાય તો પણ ઉદાસ નથી થતુ. તરત જ બીજી પતંગના કંના બાંધીને આમ ચગાવી દે, અને ઉત્તરાયણ નું ખાવાનું. કેવી મજા હોય છે, મિત્ર ધાબા પર જ સીઝનની, ખાસ વાનગીઓ ખાવાની. મજા જ કઈ અલગ હોય છે, તલ ના લાડુ, સિંગની ચીકી, ચીકી, ઊધિયું, જલેબી, અને જામફળ આ બધું ધાબા પર, તડકામાં બેસીને ઘરના બધા સભ્યો સાથે મળીને, ખાવાની જે મજા છે ને, એ હોટલના મોંઘા ખાવા કરતા પણ નથી. બપોરે જયારે, આખો પરિવાર સાથે મળીને ધાબા પર જ જમવા બેસે ત્યારે એક જ, હ એકતા અને પ્રેમ જેવા, ભાવો આપણને જોવા મળે છે. એજ તો આપણા તહેવાર ની ખરી ઓળખ છે. મિત્ર, સાંજના સમયે જયારે સુરજ આથમવા આવે ત્યારે, આકાશ નો નજારો જોવાની કેવી મજા આવે છે. લાલ ચોળ આકાશમાં પતંગો, આથમતા સુરજ સાથે, ખુબ જ સુંદર લાગે છે. અને રાત પડે એટલે તહેવારો, પૂરા થતા નથી. રાત્રે ધાબા પરથી, ફાનસ ચગાવવામાં આવે છે. આખા આકાશમાં નાના નાના દીવા તર, તરતા હોય એવું લાગે છે. એ રોષ, ની જોઈને મન એકદમ શાંત થઈ જાય છે. જોકે સમય સાથે ઘણો બદલાવ જરૂરી છે. નાનપણમાં જયારે આપણે પતંગ પાછળ દોડતા ધાબા પર, આખો દિવસ બૂમો પાડતા ત્યારે, સમય કેમ વીતી જતો ખબર જ ન પડતી, આજે ભલે આપણે થોડા મોટા થઈ ગયા છે. પણ ઉત્તરાયણ આવતા જ પેલો નાનો બાળક ફરીથી જાગી જાય છે. મારા માટે ઉત્તરાયણ માત્ર એક તહેવાર નથી પણ ખુશીઓ વહેચવાનું પરિવાર સાથે સમય વિતાવવાનું અને જિંદગીને મુગ્ધ અને, જીવવાનું એક સુંદર છે. આજ કારણ છે. કે મિત્રો મારો સૌથી ફેવરેટ તહેવાર છે ઉત્તરાયણ, તને મારો આ ફેવરેટ, તહેવાર વિશે અનુભવ કેવો લાગ્યો? અને શું તમારો, કોઈ ફેવરેટ એવું અ, તે વાત છે જેના વિશે તમે એવા માંગો તો, મિત્ર તમે કહી શકો છો.
હા મેં ત્યારે તને ખુબ જ સરસ કહ્યું. ઉત્તરાયણ વિશે મારો પણ ઉત્તરાયણ ફેવરેટ, તહેવાર છે. ઉત્તરાયણમાં આપડે બધા પતંગ ચગાવતા હોઈ છીએ. અને ખુબ જ મજા માણીએે છીએ, પરંતુ જો મારો આમ ફેવરેટ વિષય જોવા જઈએ ને, તો મારો તો દિવાળી છે. દિવાળી એવો સમય છે, જ્યારે આપણે, શિયાળાની સરસ એવી ગુલાબી ઠંડી શરૂ થાય છે. વાતાવરણમાં એક અલગ જ તાજગી આવી જાય છે. આ સમયે જયારે પ્રકૃતિ પણ બદલાય છે. અને માનવમાં પણ એક હવા માનવ પણ એક જ, અ ઉત્સાહી ભરાઈ જાય છે. આ તહેવાર એક દિવસ ન નહી પરંતુ, ધનતેરસ થી શરૂ થાય છે અને ભાઈબીજ સુધી ચાલે છે. આ પાંચ દિવસનો હોય છે. પાંચ દિવસમાં દરેક દિવસ નું આપણી સંસ્કૃતિમાં એક અલગ જ અને ખૂબજ સામાજિક મહત્ત્વ છે વર્ષમાં એક વાર આપણે દિવાળી પેલા પુરા ઘરને સાફ કરીએ છીએ. પછી રંગ રોકાણ કરીય છીએ. આનાથી આખું ઘર નવું અને સુંદર થઈ જાય છે, વૈજ્ઞાનિક તે પણ આપડે જોઈએ ધારો કે તો ચોમાસા પછી ઘરમાં જે કચરો હોય એજ, એ બધું સાફ થઈ જાય છે, જેથી આપણી તબિયત પણ સારી રહે છે. અહ પણ સૌથી મોટી વાત એ છે કે મિત્ર જેમ આપણે ઘરનો કચરો બહાર ફેંકીએ જેમ તેમ આપણા મનમાં રહેલા કચરા ને જેવા કે કોઈની પ્રત્યે આપડે ઈર્ષા કરતા હોય, ગુસ્સો કરતા હોય, અહંકાર અથવા તો જૂની જે વાતો હોય એ આપડા મનમાં રહી ગઈ હોય તે બધુંજ મન માંથી બહાર ફેંકી દેવાનો આ સમય છે. જ્યાં સુધી મન ચોખ્ખું ના થાય, ત્યાં સુધી અંદર સાચો પ્રકાશ ફેલાતો નથી. ભગવાન શ્રીરામ હતા એ પોતાના પિતાના વચન વચન માટે ચૌદ વર્ષનો વનવાસ ભોગવ્યો હતો. આટલા વર્ષોના સંઘર્ષ પછી સીતાજી અને લક્ષ્મણ સાથે જ્યારે તેઓ હવે તે પાછા ફર્યા ત્યારે આખો દેશ ખુશીથી જૂમી ઉઠ્યો તો અયોધ્યાવાસીઓએ રામજી ના સ્વાગતમાં ઘીના દીવા પ્રગટાવ્યા હતા. આ ઇતિહાસ આપણને એ શીખવે છે કે જીવનમાં ગમે તેવી મોટી મુશ્કેલી આવે, વનવાસજેવી કપરી પરિસ્થિતિ પણ ભલે આવે પણ જો આપણો ધર્મ અને આપણી નીતિ સાચી હોય તો અંતે અહ હંમેશા સારા માણસોની જ થાય છે.
ગમે તેટલું તાકાતવર ભલે ના હોય પણ સત્યનું સૂરજ ઉગવા ઊગ્યા વગર રહેતો જ નથી. ધનતેરસના દિવસે આપડે ધન્ય નહી પરંતુ અહ આયુર્વેદના દેવતા ભગવાન જે ભગવાનની પૂજા કરતા હોય છે. એનો અર્થ એવું થાય કે આપણે સાચી સંપત્તિ આપણું નિરોગી શરીર અને આપણું સ્વાસ્થ્ય છે. આ દિવસે વાસણ કે સોનું ખરીદવાની પણ આપણી પરંપરા છે. આ દિવસે આપણે આપણા જીવનના ડર આડસ અને ભૂત પ્રેત ને ભગાડીને શરીર મન અને સ્વસ્થ બનાવતા હોઈએ છીએ. આ એવો દિવસ છે જયારે આપણે માં લક્ષ્મી ગણપતિ આ બધી, આ બધાની પૂજા કરીયે છીએ. ધંધા રોજગારમાં નવા ચોપડા, નવા ચોપડા કરીએ છીએ. નવા ચોપડા પૂજીને હિસાબ હિસાબોની ડાયરી બનાવીએ છીએ, લક્ષ્મી પૂજન આપણને એ શીખવે છે કે લક્ષ્મીજી ચંચળ છે એટલે કે આપણા હાથમાં પૈસા ટકતા જ નથી. પણ જો એનો સારો એવો ઉપયોગ કરવામાં આવે જરૂરિયાત મંદોને મદદ કરવામાં આવે કે સારા કામમાં થાય તો તે સારું કે છે. ગુજરાતીમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. સવારે વહેલા ઉઠીએ છીએ, નવા કપડાં પહેરીને વડીલોના આશીર્વાદ લઈએ છીએ. એને આપણે બેસ્તું વર્ષ અથવા તો નવું વર્ષ કહીએ છીએ નાનાઓને વાલ કરીએ છીએ. પાડોશીઓ કે મિત્ર ની સાથે મળીને સાલ મુબારક અથવા તો રામ રામ એવું બધું કહેતા હોઈએ છીએ. પછી ભાઈ બીજ તો ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમનો આ દિવસ કહેવામાં આવે છે બહેન ભાઈ ના કપાડે તિલક કરે છે. પછી તેના માટે પ્રાર્થના કરે છે ભાઈ બહેનને રક્ષણ નું વચન આપે છે. ભાગદોડ ભરેલી આ જિંદગીમાં આપડે ઘણી વાર આપણા સ્વજનોને પણ મળી જ નથી શકતા. પણ દિવાળી એ છે ને કે કોઈની સાથે ક્યારે રહી કોઈ વાતમાં બોલવાનું બંધ ગયું હોય તો આ દિવસે ફોન કરીને અથવા તો રૂબરૂું મળી ને એ બધું ભૂલી જવાય છે. સંબંધો પણ સારા એવા ફરીથી થઈ જાય છે. ઘરમાં જાત જાતે મીઠાઈઓ લાવએ છીએ નો ચેવડો પછી જાત જાતના ફટાકડા લઈએ છીએ અને રાત્રે આપણે ફોડતા હોઈએ છીએ. સાચી વાત તો એ છે કે મિત્ર દિવાળી એ માત્ર તહેવાર નથી પણ આ એક સુંદર રીત છે આપણા જીવન જીવવાની આ તો મિત્રો બસ હું આટલું જ કેહેવા માંગુ છું.
ખુબજ સરસ તમે મિત્રો વાત કરી તમાર જે ફેવરેટ તહેવાર દિવાળી છે દિવાળી પણ એક ઘણો સારો એવો તહેવાર છે. હા એમ તો હું બસ એટલું જવા માંગીશ કે આપણે બધા જેવા તહેવારો સારી રીતે ઉજવવા જોઈ કારણ કે તહેવારો છે તેવા પર્વ છે જ્યારે આપણે ઘરના બધા સાથે મળીને ભેગા મળ ઉજવતા હોયએ છે અને આનંદ માળતા હોયએ છે તો મિત્ર અ તમે જે તમારો ચાલો તો હવે મળીએ પછી
હા મિત્ર